કેમ- કેમ છું મજામાં.
હા, એકદમ મજામાં. તમે કેમ છો.
બસ હું બી એકદમ મજા માં. હમ, પછી છતી કુદરતી આપત્તિ વિશે વાત કરવાની. આજકાલ તો આપણે સમાચાર, ખબરો અને સોશિયલ મીડિયા પર તો વારંવાર ભૂકંપો અને ચક્રવાત દુષ્કાળ પછી . અહ એને જંગલોમાં લાગતી આગ જેવી કુદરતી આપત્તિઓ વિશે સાંભળીયે છીયે આવી આપત્તિઓ માત્ર અહ નુકસાન જ નથી કરતી પરંતુ હજારો લોકોના જીવનને પણ સંપૂર્ણ પણે બદલી નાખે છે અને અહ કુદરતી આપત્તિ એવી ઘટના છે કે જેમ માનવ નિયંત્રણ ની બહાર હોય છે અને અચાનક આવે છે. ઘણી વખત તો લોકોને તૈયારી કરવાનો સમય પણ મળતો નથી. પરિણામે ઘરો તૂટી જાય છે, રસ્તાઓ બંધ થઇ જાય છે. અને ખેતીને પણ ભારે નુકસાન થાય છે. અને ઘણા પરિવારો તો મુશ્કેલ માં પણ મુકાઈ જાય છે.
હા આ તો તમે ઘણી અહ સારા વિષય પર વાત કરી. સૌથી પહેલા આપણે વાત કરીએ કુદરતી આપત્તિમાં તો અહ ભૂકંપ ભૂકંપ આવતાં જ થોડી જ સેકન્ડોમાં મોટી મોટી ઈમારતો ધરાશય થઈ અહ ધરા ધરાશાયી થઈ શકે છે. લોકોમાં ગભરાટ ફેલાઈ જાય છે અને બચાવ અહ બચાવ કામગીરી શરૂ કરવામાં પણ ઘણી મુશ્કેલીઓ આવી જાય છે. તેથી ભૂકંપ સમયે ગભરાવાના બદલે આપણે સુરક્ષિત જગ્યાએ જવું અને સૂચનાઓનું પાલન કરવું જોઈએ અને ભૂકંપ સમયે તો આપણે ઘણી અહ સાવચેતી રાખવી જોઈએ.
હા.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
અને ગુજરાતે પણ ભૂકંપની ગંભીર અહ ગુજરાતે પણ ભૂકંપની ગંભીર અસર જોઈ છે. આવા અનુભવો આપણને શીખવે છે કે મજબૂત ઈમારતોનું નિર્માણ આપત્તિ વ્યવસ્થાપન અને અસમ અને સમય સર બચાવ કર્યા અહ કાર્ય કેટલું જરૂરી છે. શાળાઓ અને ઓફિસોમાં પણ સમયાંતરે એ મોક ડ્રીલ યોજવી પણ ખૂબ ઉપયોગી છે. અને પૂર પણ એક મોટી કુદરતી આપ આપત્તિ છે ભારે વરસાદને કારણે નદીઓમાં પાણી વધે છે અને આસપાસના ગામો તથા શહેરોમાં ઘણી પાણી ભરાઈ જાય છે લોકો પોતાના ઘરો છોડવા પર મજબૂર થઈ જાય છે ખેતી પશુધન રસ્તાઓ અને વીજળીઓની વ્યવસ્થા પણ મોટું નુકસાન થાય છે.
હા અને ચક્રવાત દરિયાક અ દરિયા કાંઠાના વિસ્તારો માટે ખૂબ જ જોખમી હોય છે. ખુબ જ તેજ પવન ભારે વરસાદ અને ઊંચી ઊંચા મોજાઓને કારણે હજારો વૃક્ષો પડી જાય છે. વીજળીના થાંભલા તૂટી જાય છે અને માછીમારોને ખાસ સાવચેતી રાખવી પડે છે. સમયસય ચેતાવણી મળે તો ઘણા લોકોનું જીવન બચી શકે છે નહીં.
હા અને દુષ્કાળ પણ એટલી જ ગંભીર સમસ્યા છે જયારે લાંબા સમય સુધી વરસાદ ન પડે ત્યારે પાણીની અછત સર્જાય છે. અને ખેડૂતોનો પાક સુકાઈ જાય છે પશુઓ માટે ચારો મળતો નથી અને પીવાના પાણીની પણ તંગી ઊભી થાય છે. તેથી પાણીનો સંગ્રહ અને વરસાદી પાણીનો ઉપયોગ ખૂબ જરૂરી છે. અને આજે જળ સંરક્ષણની જરૂરિયાત પહેલા કરતા વધુ વધી ગઈ છે જો આપણે પાણીનો બગાડ રોકીએ વરસાદી પાણી નો સંગ્રહ કરીએ. અને વૃક્ષોનું રક્ષણ કરીએ તો દુષ્કાળની અસર ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે.
હા મને પણ એવું લાગે છે કે કેટલીક કુદરતી આપત્તિઓની અસર માનવીય બેદરકારી ને કારણે વધુ ગંભીર બને છે જેમ કે જંગલોની કાપણી નદીઓમાં કચરો નાખવો ગેરકાયદેસર બાંધ કામ કરવું અને પર્યા પર્યાવરણનું પ્રદુષણ કરવું આ બધું કુદરતી સંતુલન બગાડે છે. અને આ બધી જે કુદરતી આપત્તિ છે એનું આપણે વાત કરીએ એમ કે મુખ્ય કારણ છે ને એ જે માણસ છે અ માણસોનું માણસો જ છે. એટલે આપડે એનું ધ્યાન રાખવું જોઈએ.
હા અને પર્યાવરણનું રક્ષણ કરવું એ દરેક નાગરિક ની ફરજ છે. અને વધુમાં વધુ વૃક્ષો વાવવા, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવા, નદીઓને તળાવો સ્વચ્છ રાખવા અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બનવું જોઈએ. નાના નાના પ્રયત્નો પણ મોટા મોટો ફેરફાર લાવી શકે છે. અને કુદરતી આપત્તિ ના સમયે સરકાર બચાવ અ બચાવ દળો ડોક્ટરો પોલીસ અગ્નિશામક દળ અને સ્વયંસેવકો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તેઓ પોતાના જીવની પરવા કર્યા વગર, લોકોને બચાવવાનું કામ કરે છે. આપણે તેમના કાર્યનું હંમેશા સન્માન કરવું જોઈએ.
એ તો સાચી વાત કીધી. અને સામાન્ય લોકો પણ મદદ કરી શકે છે. જરૂરિયાતમંદ લોકો માટે ખોરાક કપડા દવાઓ અને અન્ય જરૂરી વસ્તુઓનું દાન કરી શકાય છે. રક્તદાન, રાહત શિબિરોમાં સહકાર. અને સાચી માહિતી પહોંચાડવી, એ પણ એક મોટી સેવા કહી શકાય. અને મને લાગે છે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને કુદરતી આપત્તી સમયે શું કરવું અને શું ન કરવું તેલી તેની તાલીમ જો આપણેે આપીએ ને તો એ પણ એક સારું પગલું કહેવાય જો લોકોને પહેલાથી જ યોગ્ય માહિતી હશે ને તો તે કોઈ પણ અ ક અંશે ગભરાયા વગર યોગ્ય નિર્ણય લઈ શકશે.
હા, સાચી વાત છે અને જાગૃતિ તૈયારી અને એકતા દ્વારા આપણે કુદરતી આપત્તિઓનો વધુ સારી રીતે સામનો કરી શકીએ છીએ. આપત્તિ આવે ત્યારે હિંમત જવા સમજદારી અને સહકાર ખૂબ જરૂરી છે. આજે અને મારા મતે તો કુદરતી આપત્તિ આપણને સૌથી પહેલો પાઠ એ શીખવે છે કે પ્રકૃતિ ખૂબ શક્તિશાળી છે. માણસે ગમે તેટલી પ્રગતિ કરી હોય પરંતુ પ્રકૃતિ હંમેશા નમ્ર રહેવું જોઈએ. તેથી પર્યાવરણનું સંરક્ષણ કરવું અને કુદરતી સંસાધનોનો સમજદારીથી ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.
હા અને આજકાલ હવામાનમાં પણ ઘણા ફેરફારો જોવા મળે છે. ક્યાંક ખૂબ ભારે વરસાદ પડે છે. તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદ જ નથી પડતો. કેટલીક જગ્યાઓ અસહ્ય ગરમી પડે, તો કેટલીક જગ્યાએ અચાનક વાવાઝોડા આવે છે. આ બદલા તા હવામાનને ધ્યાનમાં રાખીને આપનને તો વધુ સજાગ રહેવું જોઈએ. જેમ હ આપડે અત્યારે અનુભવી રહ્યા છે કે હાલ અ ત્રણ દિવસ અ ઘણું ભારે વરસાદની આગાહી છે, તો એવું પણ એ પણ એક એક હવામાનમાં થતા ફેરફારોમાંનું એક છે.
હા સાચી વાત છે. અને પર્યાવરણનું સતત પ્રદુષણ, જંગલોની કાપણી અને કુદરત થી સંસાધનોનો વધુ પડતો ઉપયોગ અ કુદરતી સંતુલન પર પણ અસર કર કરે છે, તેથી વધુમાં વધુ વૃક્ષો વાવા પાણી બચાવવું, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને પ્રદુષણ ઘટાડવા માટે દરેક વ્યક્તિ યતિ એ પોતાનું યોગદાન આપવું જોઈએ. અને બીજું તો મને એ બી લાગે છે કે ગામ અને શહેર બંનેમાં આપત્તિ માટે અગાઉથી આયોજન હોવું જોઈએ. દરેક વિસ્તારમાં સુરક્ષિત સ્થળો નક્કી કરવા બચાવ માર્ગોની માહિતી આપવી અને સમયાંતરે મોક ડ્રીલ યોયોજવી જોઈએ, આવી તૈયારીથી આપત્તિના સમયે ગભરાટ ઓછો થાય છે.
હા એ તો સાચી વાત કીધી તમે. અને પરિવારના દરેક સભ્યને પણ ઈમરજન્સી સમયે શું કરવું એની જાણ અ દરેક સભ્યને હોવી જોઈએ. બાળકોને માતા પિતાનો સંપર્ક નંબર યાદ હોવો જોઈએ, જરૂરી અ કેમ કે જો કોઈ આવી રીતે આપત્તિ આવી હોય અને કોઈ બાળક એમના માતા પિતા થી જુદું થઈ જાય તો તેમને નંબર તો યાદ હોવો જોઈએ, જેથી સંપર્ક કરી શકે એમના માતા પિતા સાથે. અને જરૂરી દસ્તાવેજો અ સુરક્ષિત જગ્યા આપણે રાખવા જોઈએ, અને ઈમરજન્સી કીટ એ હંમેશા તૈયાર રાખવી જોઈએ આપણે.
હા અને મને તો બચાવ દડો ડોક્ટરો, નર્સો, પોલીસ, અગ્નિશામક દળ અને સ્વયંસેવકોનું કામ પણ ખુબ પ્રેરણાદાયક લાગે છે, તેઓ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોક - લોકોનું જીવ બચાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. તેમના કારણે હજારો લોકો સુરક્ષિત રીતે પોતાના પરિવાર સુધી પહોંચી શકે છે. અને સામાન્ય લોકો પણ મોટી ભૂમિકા ભજવી શકે છે, જો આપણા આસપાસ કોઈ આપ અ આવી કોઈ મુશ્કેલી પરિવારને હોય તો તેમને ખોરાક કપડા, દવાઓ અથવા અન્ય જરૂરી વસ્તુઓ આપી શકાય છે, કોઈ વૃદ્ધ વ્યક્તિ કે નાના બાળકો ને સુરક્ષિત સ્થળે પહો ચડવામાં પણ મદદ કરવી એ ખુબ મોટું માનવતાનું એક કાર્ય છે.
હા આ શ એતો તમે સાચી વાત કીધી. આપત્તિ પછીનું પુનનીર્માણ પણ એ ખૂબ જ મહત્વનું છે. રસ્તાઓ, પુલો, શાળાઓ, હોસ્પિટલો, અને ઘરોનું ફરીથી નિર્માણ કરવું પડે છે, ખેતીને નુકસાન થયું હોય, તો ખેડૂતને સહાય આપવી, વિદ્યાર્થીઓનું ભણતર ફરી શરૂ કરાવવું, અને લોકોને રોજગાર મળે તેની વ્યવસ્થા અ કરવી એ પણ ખૂબ જ જરૂરી છે. અને ઘણી વખત આપત્તિ પછી લોકો માનસિક રીતે પણ ખૂબ જ તૂટી જાય છે, પોતાના પરિવારના સભ્યો ઘર અથવા સંપત્તિ ગુમાવવાના કારણે તેઓ ખુબ જ દુઃખી થઈ જાય છે આવા સમયે એમને હિંમત આપવી અને તેમની વાત સાંભળવી એ એટલું જ મહત્ત્વનું છે.
હા સાચી વાત છે અને મને તો લાગે છે કે વિદ્યાર્થીઓએ પણ આપત્તિ વ્યવસ્થાપન વિશે શીખવું જોઈએ પ્રાથમિક સારવાર આપવી ઇમરજન્સી નંબરની માહિતી રાખવી અને મુશ્કેલીના સમયમાં શાં તિથી કામ લેવું આ બધું જીવનમાં ઘણી વખત ઉપયોગી સાબિત થાય છે. અને સોશિયલ મીડિયા પર પન જવાબદારીથી વર્તવું પન એટલું જ જરૂરી છે. આપત્તિના સમયે કોઈ પન અફવા અથવા ચકાસની વગરની માહિ તી શેર ન કરવી જોઈએ માત્ર વિશ્વસનીય અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ કારણ કે ખોટી માહિતી લોકોમાં ગભરાટ ફેલાવી શકે છે.
હા આ તો તમે ઘણી અ સાચી વાત કીધી મને તો આજે આ આપત્તિ કુદરતી આપત્તિ વિશે વાત કરીને ખુબ જ આનંદ થયો ને ખુબ જાણવા મલ્ય.
હા એટલે અંતમાં તો એટલું જ કહીશ કે કુદરતી આપત્તિ આપણને શીખવે છે કે એકતા તૈયારી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો આદર જ છે મુશ્કેલ સમયમાં સૌ થી મોટી શક્તિ છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી.
તો હવે ફરી મલીએ આપડે
હાં હાં આ વાતો તો ચાલતી રહેશે
હા